હલો.
હાલો.
હા, મારો અવાજ આવે છે.
હા શું કરો છો? કેમ છો મજામાં?
બસ મજામાં. તમે કેમ છો?
સારા એ શું કરો છો?
બસ આ રહ્યા, ઘરે આરામ કરતા તા બોલો.
જમી લીધું?
હા બસ જમી લીધું. તમે?
હા અમે પર જમી લીધું, હમ્મ.
હમ્મ. બોલો-બોલો. ક કેવું વેકેશન છે કે શું?
હા હમણાં તો વેકેશન જ છે.
હમ્મ.
બોલો ફરવા ગયા હતા કે નહીં? તમાર છોકરી ગઈ હતી બહાર મેં એવું સાંભળ્યું. પ્રવાસ ગઈ તી?
હા અમાર બેબી ગઈ તી ને પ્રવાસ. હમ્મ-હમ્મ.
હમ્મ. બહું આમ શું કેય શૈક્ષણિક પ્રવાસ આમ બહું સારું કેવાય ને. અડોગ માટે માટે તામને
હા સ્કૂલમાંથી પ્રવાસ જવાની મજા કઈક અલગ હોય
હા સાચી વાત છે હું અમે બી બહુ જોતા હતા મારા મત મુજબ શૈક્ષણિક પ્રવાસ શું કે બાળ બાળકો આત્ આત્મનિર્ભરતા હોય ને એ વિકસાવવામાં ખૂબ મદદ કરે છે
હા જાતે જ એકલા જાય એટલે એને ખબર પડે કે કેવી રીતે શું કરવુંય રાી હમ
હા સાચું કયું પાણીની બોટલ નાસ્તો પછી નોટબુક કે અન્ય કશું બીજી જે જરૂર પડતી વસ્તુઓની કાળજી કેવી રીતે રાખવી ને જે સામાનની સાચવણી કેવી કરે એ બહુ એમને શીખવે છે
હમ એકલા પ્રવાસ માં સ્કૂલ તરફથી જાય તો એમને ખબર પડે કે કેવી રીતે પોતાની વસ્તુઓ સાચવી આત્મનિર્ભર થાય બાળક જો સ્કૂલ ના પ્રવાસમાં મોકલવામાં આવે તો
સાચી વાત છે અને પ્રવાસ દરમિયાન બાળકોનું જે સમય ન મહત્વ પણ સમજાય ને કે થું મોડું થાય તો બધાને ઉભું રવું પડે જે ગુપ વાળા ગ હોય તો લોકોને મસ્ત અનુભવ થાય કે સમયસર પહોંચવું જોઈએ
હા એ તો છે જ ટાઈમ ચર્ચુર ના જાય તો બસ જતી રે તો મુસીબત થાય લોકો પ્રવાસ માં જાય એટલે કે કે આટલા વાગે અહિયાં આ જવાનું છે તો એ એટલા વાગે બી આઈ શકે ને
હા અને અમુક બાળકો કેવું કે શા કેવા નહીં એમ વર્ગમાં શાંત બેઠા હોય, પણ આવી રીતે પ્રવાસ માં જાય ને તો એમ ખુલ્લા મનથી ઈ બીજા કોઈ સાથે વાતચીત કરી શકે ને આમ આમ આત્મની અહ જે વિશ્વાસ ને એ બી એમનો વધે આત્માનો
હા સાચી વાત બાળકો નો આત્મવિશ્વાસ વધે છે કે પ્રવાસ માં જઈને એ પોતે આમ બર એની જે અંદરની શક્તિ છે એ આવે કે બર એકલા ગયા હોય તો કેવી રીતે રવું છે કેમનું ટાઈમ ની કિંમત શું છે એ બધું ત્યારે એમને સમજાય એમ
ક અને સાથે સાથે જો નવા નવા મિત્રો બી મળે મતલબ ફ્રેન્ડ્સ મળે અને સારી રી તે ભળીને જાય પેલા ઓછું બોલતાય પણ તે ચર્ચામાં વધારે જોડાવા લાગે તો બોલવા બી લાગે એમ શરમ બી એમની ઓછી થઈ છે
હ હા એ તો છે જ અને અંદરથી જે સંકુચિત મન હોય એ ના ર બ ખલીને બધાની સાથે વાતચીત કરતા થાય શતા ના
હ અને મારા મતે તો શૈક્ષણિક પ્રવાસ ખાલી બાળકો મામાં અત્ર માહિતી આપતો નથી પણ વિચારની નવી દિશા પણ આપે છે
હા સાચી વાત છે બહાર જઈ ને કઈક જોવે દુનિયામાં જોુવે બધું તો એ લોકોને ખબર પડે કે કેવાત લોકોકો છે કેમશે
અને આમ કેવું કે કઈક ઇન્ડસ્ટ્રી કે કોઈ ફેક્ટરીમાં લઇ જાય તો ત્યાંની વસ્તુ કેવી રીતે બને એ લોકોને આમ નવું ખબર ભી પડે કે કઈ રીતે થાય
હા એ તો છે જ ખબર કેવી રીતે બધું અ એજ થાય છે હર બેલી ગઈ હતી અહિયાયા આણંદ છે ને પ્રવાસે એમાં ગ હમ
હમ સારું કેવાય હ આવી મુલાકાત જ ભવિષ્ય બી આમ સારી પ્રેરણા મળી રહે ને એમનેમ
તો છે જ ને હ
હમ આજકાલ ના શું કેય મોટા ભાગના બાળકો તો આમ સ્ક્રીનમાં વધુ વધુ સમય પાસેમ કે ફોનને બધામાં વધારે પણ આો શૈક્ષણિક પ્રવાસસ્ત તવી દુનિયામાં એ લોકોને જોડે કે નવું નવું શીખવા
હા એ તો છે જ શૈક્ષણિક પ્રવાસ માં જાય તો એમને ખબર પડે ને કે બાર કે એવું બધું હોય છે શું હોય છે બહારની દુનિયા કેવી છે ત્યારે સમજણ પડે હ
પ્રવાસ દરમિયાન બાળકોને આમ કંઈ જૂ કે કશાકમાં લઈ જાય તો પક્ષીઓનો અવાજ નદી ન પ્રવાહ વિવિ છોડ બું જોવા ભી મળે તો આમ અનુભવ એક નજીક
હા એ તો છે. કેટલું કઈ વાત વાતાવરણ હોય એમાં બાળકને પોતાનો આત્મવિશ્વાસ વધે કે હ નવા નવા ઝરણા જોવા મળે તો સ્કૂલ નો પ્રવાસ તો ખરેખર અલગ જ મજા હોય છે. બહાય હોય છે. હ હ
સાચી વાત છો અને આમ શું કેહે કે કોઈ અનુભવ તમને પુસ્તક કે કોંઈ વિડીયો જોવાથી નહીં મળતો પણ આવી રીતે જો તમે પ્રેક્ટ પ્રેક્ટિકલી જ તો જ ત ખબર પડે.
હા એ તો છે જ તમે જાતે નિહાળો તો તમને ખ્યાલ આવે કે કેવું હોય છે વાતાવરણ. બહારની. દુનિયા કેવી છે એ પ્રવાસ માં જવાથી જ ખ્યાલ આવે ને હમ
સાચી વાત છે. ઘણી વખત બાળકો પ્ર પ્રવાસ પછી પ્રોજેક્ટ નિબંધ કે પછી એવું બધું તૈયાર કરે એનાથી આમ મસ્ત શું કેવાય સર્જાત્મક વધે છે એ લોકોને.
હા સર્જનાત્મક તો પ્રવૃતિ કરવાનું એમને મન થાય. બેઠા બેઠા બધું જોુવે પછી નદી વિશે નિભન લખો કા તો પ્રાકૃતિક દ્રશ્ય હોય. એના વિશે નિબંધો લખી બાળકનો વિકાસ સારો થાય છે, પ્રવાસ જવાથી. હ.
અને કેટલાક લોકો એવું માને કે ખાલી પ્રવાસ ફરવા માટે. પરંતુ એવું ના હોય એમની યા એમાં કેટલી બધી યાદો થાય અને
નવું નવ શિક્ષવાનુ તો મરે છે મને ત એમ. એ અંદરના જે આત્મવિશ્વાસ છે બાળક ન એ ખરેખર ખુબ વિકસે છે એટલે હું તો માનું. એ સ્કૂલમાં જયારે જય્યારે પ્રવાસ થતો હોય ને ત્યારે બાળકોને સોળસો ટકા મોકલવા જ જોઈએ. હમ.
હા એકદમ સાચી વાત હા તમારી દરેક સ્થળ કંઈક નવું શીખવે છે, કોઈક સ્થળ જ
હ હા દરેક સ્તરની પોતાની અલગ અલગ ભિંતા હોય છે. જેમાં કેટલી બધી સંસ્કૃતિઓ છુપાયેલી છે, જેમ કે અમારે અહિયાં પાટણની રાણકી વાવ છે. હમ. તો તમે એના એનો ઇતિહાસ કેટલો લાંબો છે ને એમાં. હ
એ બધી સ્થાનિક જગ્યાએ જવાનો બી બહુ મજા આવે એમ
હા તમે ત્યાં જાવ તો કધા મજા આવે ને. નવીનતા જાણવા મળે કે આપડો ભૂતકાળ શું હતો. આપડ પરંપરા શું છે ભારત દેશની હ. તો અમારે ક્યાં જવું નથી ફવા બી ચારજે છે ચ. હા હ બરા છે. બસ એથીું પચાવા કે પહે તૈયારી કરીએ ના. કયાર ભરીએએ અને ફડ જોડ જ.
જરાવના.
હા એ તો છે, જને આમ. એક અનોખો ઉત્સાહ હોય પ્રવાસ જવાનો તો હમ.
હા અને તમે ઘરેથી કદાજ ના જઈ શકો પણ આવી રીતે પ્રવાસમાં જઓ તો તમે ઘણી બધા સ્થળો. ઉણી હારી શકો
હા ઘરેથી તો આજા ને ઘરેથી ભ જઈએ તો ફેમિલી સાથે મજા આવે પણ પેલું વધારે જ ગમે આપડા મિત્રો સાથે.
સાથેને બધા જોડેયો અય અલગ જ હોય.
સાચી વાત છે. હમ બીજું હા અમારે પણ હવે વિચારીએે છેએ કે ક્યાંક છું. જોઈએમ હ
અમે બે ઘણી બધી જગ્યાએ ફરે્યા હતા હા સ્કૂલ ટાઈમે.
ક્યાં ક્યાં ગયા તા તમે?
ઘણા બધી જગ્યા ઐતિહાસિક જગ્યાઓ છે. જે પછી ઝૂ ને બધે વૈજ્ઞાનિક તમને બધું શીખવા મળે પછી વર્ષો જૂના તમને ત્યાં બધું જોવા મળે કે જૂના જમાના લોકોનો શું બધું અજાર હતા અને
હજારો હતા અને શું હતું બધું હમ-હમ હા સાંસ્કૃતિક બધા જે આપણા પ્રદેશના કે રાજ્યના સ્થળો છે એની મુલાકાત તો ખરેખર વર્ષ માં એક લેવી જ જોઈએ તમને એવું નથ નથી લાગતું?
હા પ્રકૃતિ વચ્ચે સમય પસાર કરવા થી માનસિક જે તણાવ હોય એ બી ઓછો થાય અને બાળકોને તાજગી અનુભવ થાય.
હા બાળકો પ્રવાસ માં જાય એટલે કેટલાક ખુશ થઈ જાય પોતાના ફ્રેન્ડ સાથે જવા મળે પછી બધું નવું- નવું ખાવાનું મળે નવા- નવા કપડા પહેરવાના ન આમ એક એક્સાઈટમેન્ટ સુધુ જ હોય છે ને હ.
હા અને સાથે-સાથે બાળકોને સમજશે કે પાણી બધ જવું જોઈએ શ વૃક્ષોનું રક્ષણ કરવું જોઈએ યોગ્ય કચરો મતલબ જગ્યા નાખવો જોઈએ ને બધું એમને ખબર પડે એ શીખે બધું.
હાપરાસ માટે તો જ્યાં ત્યાં જ રાતો નખાય નહી અ બધું જોવે તો એ સારું છે. વિચાર કે આ બધું સારું કે કેવાય ને.
અને પ્રવાસ દરમિયાન સ્વચ્છતા જાળવવાની ટેવ પડે તો એ બહુ સારું કહેવાય ને. એમ સારી નાગરિકતા કેહેવાય.
હા. પ્રવાસ માં જાય એટલે મેડમ એવું કે કે ડસ્ટબીન માં જ કચરો નાખવાનો છે. એટલે બાળક એ જ પ્રવાસ માં જાય એટલે આવું શિસ્તાનું પાલન કરતા શીખીએ એમ. હમ સારી વાત કેવાય. પ્રવાસ એક એ એવું નથી કે તમે ભણો છો એટલે ત્યાં જવું છે પણ એમાં તો તમને કેટલું બનધું જ્ઞાન મળે છે ને પ્રવાસ દ્વારા
સાચી વાત છે. અમને બહુ મજા આવી હોત.
ખરેખર આનંદ થયો તમે પણ તમારા બાળકોને શૈક્ષણિક પ્રવાસ માં મોકલજો. ચલો ત્યારે બાય ટેક કેર.